હલો.
હમ્મ કેમ છો?
મજા હોય તમને મારી અવાજ આવે છે.
હમ આવે છે.
કેમ છો તમે
મજામાં તમે શું કરો છો.
બસ આ ઘરે બેસી રહ્યા છે એટલે તમારી સાથે વાત કરવા માટે દસ મિનટ હોય તો તમે મારી સાથે વાત કરશો
શ ક
આજે મેં છે ને, સરકારી યોજનાઓ બારમાં આપણે વાત કરીશુ
હમ્મ
સરકાર એટલે સરકાર આપણેે કેટલી બધી યોજનાઓ નીકાળેલી હોય છેકે, સરકારે આપણા સરકાર આપડે કેટલી સરકાર આપડે કેટલી બધી યોજનાઓ નીકાળેલી હોય છે. અને આપડી કેટલી આપણેે મદદ કરવામા ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે સરકારી યોજનાઓ અને કેટલો લાભ લેવામાં આવતો હોય છે, સરકારી યોજનાઓનો અને તમને ખબર જ હશે કે જયારે આપ હોસ્પિટલમા બધા હોસ્પિટલોમાં નહી જઈ શકી તો આપણે સરકારી હોસ્પિટલમાં જઈને. આપણે અ આપણેે ઈલાજ કરાવીએ અને તમને ખબર જ હશે કે સરકારી હોસ્પિટલોમાં કેટલું સારી સુવિધા બી હોત. હોય છે. અને સરકારી સરકારી તરફથી આપણે ગાડીઓ બી હોય છે ઘણી બધી જેમ કે એકસો આઠ છે એ લેવા આવતી હોય છે. આપણે ઘરેથી લઈ જતી ઇમરજન્સી માં લઈ જતી હોય છે, સરકારી સરકારી યોજનાઓ નીકળવામાં આવેલી હોય છે, અને સરકાર તરફથી કેટલી એ બધી યોજનાઓતી હોય છે. એટલે સરકાર આપણા માટે કેટલું બધું આપણે કરતા હોઈએ છે. સરકારી યોજનાનોો લાભ આપણે જરૂર થી આપણેે લેવો જોઈએ ને આપણે સરકારી લાભનોો લાભ ઉઠાવવો જ જોઈએ. જેમ કે ઘર બનાવવામાં બી સરકાર આપણે મદદ કરતા હોય છે. સરકારી પૈસા આપતા હોય છે, ઘર બનાવવા માટે કઈ આપણે જરૂરિયાત વસ્તુ આપણે કઈ હોય, તો આપણે ઘર બનાવવામા એ તે આપણે આપતા હોય છે, પૈસા અને આપણે સરકારી યોજનાઓ ઘણી બધી મળતી બી હોય છે જેમ કે પ્રેગ્નેન્ટ મહિલાઓને બી બહ સારી સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવામાં હોય છે અને સરકારી પ્રેગનેન્ટ મહિલાને છેને. ડિલિવરી ના વખતે છ હજાર આપતા હોય છે. અને એ લોકોને આંગણવાડી માંથી બી ખાધા ખોરાવેવી મળતું હોય છે જેમ કે દૂધ છે અનાજ છે એવું બધું બી મળતું હોય છે. અને બહુ સારી રીતે સરકારી યોજનાઓનોો આપણે લાભ ઉઠાવવો જોઈ. તમે શું કેવા માંગો છો, આ વિશે
સરકારી યોજના કેટલા પ્રકારની હોય છે, સડક ગમાં ઝડક પાણી જલ નલ મોટા મોટા નાલા ગટરવા જેવા સરકારી યોજના ન કેટલો લાભ હોય છે બધા લો સરકાર થી કેટલા ઉમેદ રાખીએ છીએ. આમ તન જમાના રોડ ટ્રેન હઈ યાત્રા વગેરે સરકાર ન કેટલા યોજના છે સરકારી. હમ હ સરકારી. યોજનાનું. હા શિક્ષા વ્યવસ્થા હમ.
સુરક્ષા વ્યવસ્થા યાતાયાત વ્યવસ્થા કેટલું બધું યોજના છે સરકાર ન યાતાયાતમાં બધા લોકો આમ તેમ ફરવા માટે જાય થ આ વ્યવસ્થા છે ને સરકાર ન યોજના એક પ્રકારની યોજના છે વ્યવસ્થા છે જેમ કહીએ આપણે આપણા આમતે ફરીયએ અહીયા જીએ સાસરે જીએ નહી માયકે જીએ, નાના નાની ના ઘરજીએ મામાના ઘરજીઈએ. માસી નગર જે, આ બધું યોજના છે. હ ભડે પૈસા આપડે લાગે લેકન રસ્તો વગેરે વગેરે સરકાર જ હવે આપણે ટ્રેન થી જઈએ હવાઈ યાત્રા કરીએ બધું. કરીએ એમ તેમ કરીએ જ છે. આપણા વાળા સરકારી સ્કૂલમાં છે જઈ જાય. આ પણ એક સરકારી યોજના છે આ સરકારી યોજનાઓ ના લાભટએ બધા સરકારી યોજનામાં બધા લોકોડે. છોકરીઓને કેટલી છૂડ છે હમ. સરકારી યોજના ન હ. બધા પડતાવી હોય સરકાર એમને સાયકલ આપે. આવા જવા માટે સુરક્ષા આપે. બૂ કાપે ન ટાપે બધા પડવા માટે. કેટલી વ્યવસ્થા કરી રાખી છે સરકાર. આમળ વખતમાં હા. જારે આપડે દાદી નાની કેહેતા હોય કે લો બધા સાત વાગે પછી નીકળતા નહ હતા ઘર થી હમણાં હમણાં ન સમય છ એકવીસવી સદી છે. સરકારનું કેટલું ફાયદા આપ્યો છે કે હમણે રાત રાત સુધી, યાત્રા કર કરતા રહીએ આગે ફરતા રહીએ શોપિંગ કરીએ. પછઈએ આઈયએ. કઈ પણ કરીએ પડવા લખવા માટે બધું જ. આ પણ યોજના જ છે સરકારનું. તમે શું કેવા માંગો છો?
સાચી વાત છે સરકારી સરકારે આપણા માટે કેટલી સારી બધી યોજનાઓની કરે છે. અને તમે જે વાત કરી બહુ સારી કરી કે જયારે આપણા દાદી દાદા આપડા એ લોકોની ઉંમર માં છે ને એ લોકો ભણેલા બી નથી, એટલા ગણેલા બી નથી કારણ કે પેલાના જમાના માં છોકરીઓને ભણાવવા નહી આવતું હતું. અને સરકારે તો કેટલું સારી યોજનાઓ નીકાળી છે. છોકરીઓને ભણાવો છોકરીઓને આગળ વધારો, એવું થોડી ના ક છે કે છોકરાઓ ભણી શકે છે છોકરાઓ આગળ વધી શકે છે. અને છોકરીઓ બહાર નહી જઈ શકે કશે ભણવા. એ વાત બી સાચી છે કે છોકરીઓને ભણાવો બહુ જરૂરી હોય છે. અને એ લોકોને આપણેે બી એ લોકોને આપણા જે એ લોકો ના જીવનમાં આગળ વધારવું જરૂરી હોય છે કારણ કે એ લોકોને બી કશે ફરવા જ જવું હોય તો એ લોકો ક જઈ બી શકે વાંચી કરીને જેમ કે એ લોકોને એકલા બી મોકલી દે ને કશે ફરવા માટે કશે દૂર જવા માટે બી એ લોકો જઈ શકે છે. એટલેા એટલે કેટલું સારું કેહેવાતું હોય છે સરકારી યોજનાઓને કળી છે કે એ લોકોને ભણવાનું નીકળ્યું અને સારી રીતે ફરવાનું હરવાનું બહ સારું નીકાળ્યું છે. આ બધી યોજના નહી કરતા તે કોઈ સ્સ્ત્રી બી આગળ નહી વધી શકતી કે કોઈ સ્ત્રી કામ કરવા બી નહી જઈ શકતી હતી કોઈ બહાર ભી નહી જઈ શકતી હતી. અને પહેલાના જમાનામાં સ્ત્રીઓ વધારે કરતા ઘરમાં જોવા મળતી હતી. અને હાલ હાલમાં જુવ ને તમે લોકો ઇત્રીઓ કેટલી આગળ વધી ગઈ છે. જેમ કે કોઈ કામકાજ કરતી હોય ઘ નાનું મોટું બહાર જઈને અને કોઈ પોલીસ બની ગઈ હોય છે, કોઈ ડોક્ટર બની ગય હોય છે કોઈ પાયલટના જે કામ કરતી હોય છે, અને બહુ બધી એમ સરકારી યોજનાઓના લીધે છોકરીઓને વધારે કરતા લાભ લેવામાં મળ્યું હતુ. કેટલું સારું છે કે છોકરીઓ આપણી આગળ વધે છે અને બહુ સારી રીતે એ લોકો આગળ વધી ને એ લોકો બઉુ એ લોકોને કામ જીવનમાં આનંદ આનંદ થાય છે એ લોકો ને આગળ વધી ને કે એ લોકો આગળ નહી વધી શકતે તો કેવું એ લોકોને લાગ કે ઘરમાં જ રહેવું પડત અને છોકરાઓને બી આપડણે જોઈએ તો હાલની તારીખ માં એટલા આગળની હોય ને. એટલી આપણી છોકરીઓ આગળ હશે અને તમને ખબર જ હશે કે સરકારી યોજના એટલે બહુ એટલે સારી હોય છે. આપણે હર એક સરકારી યોજના નો લાભ આપણેે લેવો જોઈએ. જેમકે આપડ રાશન કાર્ડ બનાવવું જોઈએ આપણેે જ્યાં રહેતા હોય. તનો આપડો મુદ્દો રહેવો જોઈએ. રાશન કાર્ડ છે આધાર કાર્ડ છેએ, બધું બધું આપણી પાસે આપણે રાખવું જોઈએ અને બધો લાભ ઉઠાવવો જોઈએ સરકારીનો અને આપડે અ સરકારી લાભ વધારે કરતા પ્રેગ્નેન્ટ મહિલાઓને ઉઠાવવો જોઈએ જેમકે ડિલિવરીના ટાઈમે બી એ લોકોને મુસીબત થતી હોય છે કોઈની પાસે પૈસા નહીં હોય વધારે કરતાં ગરીબી હોય એ લોકો પાસે પૈસા નહી મળે એટલે એ લોકોને લાભ ઉઠાવવો જોઈએ. અને નાના મોટા બી જેને કોઈને એક્સિડન્ટ થઈ જાય કોઈ બીમાર થઈ જાય. તમને ખબર હશે કે સરકારી યોજના હમણાં કેટલુ મસ્ત નિયમ નીકાળ્યો છે કે આયુષ્યમાન કાર્ડ આપણે પાસ લાખ સુધી સુધી આપણે અ પાંચ લાખ સુધી આપડણે યોજના નીકાળી શકી છે. કે આપણે કઈવી પ્રોબ્લેમ થાય એ આયુષ્માન કાર્ડથી આપણે તે અ આપણે કરી શકીએ છીએ એના હ આપણે દા દવાખાનમાં દવાખાનમાં આપડે પૈસા ભરી એ કાર્ડ થી આપડે બહું એમ સારું છે કે કોઈ ગરીબ ગરીબ લોકો લોકો ના ઘર ના હશે ને એ લોકો પાસે આ કાર્ડ રહેવું બહુ જરૂરી હોય છે. જેમ કે એ લોકો પાસે રાશન કાર્ડ ને આધાર કાર્ડ ને બધું હશે ને એ લોકો આ કાર્ડ બનાવી શકે છે એટલે આ કાર્ડ નો લાભ લેવો જ જોઈએ. જેમ કે પ્રેગ્નેટ
અ
જેને લાગ્યું હોય જેને એક્સિડન્ટ થયું હોય જેને કેન્સર થઈ ગયું હોય જેને કોઈ બીમારી હોય ખેંચ ની બીમારી હોય કોઈને ઓપરેશન મો ટુ કરાવવું હોય તે આ કાર કાર્ડથી બહુ લાભ લેવાઈ શકાય છે અને મોટા મોટા હોસ હોસ્પિટલોમાં બી હવે આ કાર્ડ ચાલે છે. અને બઉ સરસ મજા થી હવે તો મોટા હોસ્પિટલોમાં ચાલે તો બહું સારી દેખભાળ બી કર તા હોય છે અને બહું જ સારી રીતે સરકારી યોજનાનો આપણે લાભ ઉઠાવતા હોઈએ છેએ અને બહું આપણે અ જોવા મળતી હોય છે સરકારી યોજનાઓ જેમ કે છોકરીઓને આપણે નાની છોકરીઓ હોય ને તે એ લોકોને આપણે અ ફોર્મ ભરવાના આવતા હોઈએ છે. કે અ એ લોકો માટે આપણે ફોર્મ ભરી શકીએ તો આપણે એ લોકોના લગ્નમાં આપણેે પૈસા વાપરી શકતા હોય છે અને અ હમણાં તો જોઓ ને તમે હવે તો અ સરકારે કેવી યોજના નીકાળી છે લાડલી બેહેનની યોજના
એ જ
હર મહિને પંદરસો રૂપિયા મળી શકે અને ઈશ્રમ કાર્ડ બી તમને ખબર ખબર જ હશે
તો પહેલા
તે એ જેમ કે વધારે કરતા એકવીસ બાવીસ કર ઉમર અ ઉમર ના ઉપરના લેડીસ લોકોને બી પૈસા મળતા હોય છે મહિને મહિને એકવીસો છે એ છવ્વીસો છે એવા બધા પૈસા મળતા હોય છે. મેં તમને તો ખબર જ હશે આ બધી માહિતી તો હશે તમને મેં તમને આ બધી જે જાણ આપી કેવી લાગી
હમ્મ.
સારું